હલો
હા અવાજ આવે છે મારો
બિલકુલ બિલકુલ સંભળાય જાય તમને સંભળીજ મ
એકદમ ક્લયર ના હ કેમ છ મજામાં?
એકદમ એકદમ મજાનું
તો આજે સરસ મજાનો ટોપિક મળ્યો કે કુટુંબ સાથે મુસાફરી
ઓહો!
હા તો આજે આપડે આ વિષય પર વાત કરીશું છે જે કુટુંબ સાથે મુસાફરી
હા બરોબર એ પણ એકદમ રસપ્રદ અને ઉપયોગી વિષય છે.
અને કુટુંબ સાથે મુસાફરી કરવી ઘણા લોકોને ગમે છે.
બિલકુલ બિલકુલ અને મુસાફરીથી બધા સભ્યો સાથે સમય મળતો હોય છે.
હા અને આજના વ્યસ્ત જીવનમાં એવો સમય બહ ઓછો જ મળતો હોય છે.
હા એટલે જ તો આમ મુસાફરી કુટુંબને નજીક લાવવામાં મદદ કરે છે
હા અને મુસાફરીનો અર્થ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું નથી હોતું.
ખરેખર અને તે એક શીખવાની પ્રક્રિયા પણ બની શકે છે.
હા અને નાના બાળકોને પણ નવી વસ્તુ જોવાની એક તક મળે છે.
બિલકુલ બિલકુલ અને તેઓ પ્રકૃતિ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણવા લાગે છે.
ખરેખર ને કુટુંબ સાથે મુસાફરી કરતા પેલા યોજના બનાવી બહુ ખૂબ જ જરૂરી હોય છે.
બિલકુલ અને એમાં યોજના હોય તો ઘણી મુશ્કેલી ચાલી શકે છે.
એકદમ સાચી વાત કઈ તમે પેલા નક્કી કરવું પડે કે ક્યાં જવું છે આપડે.
એકદમ એકદમ અને એમાં પછી કેટલા દિવસ રહેવો એ પછી આપડે વિચાર
બિલકુલ ના મુસાફરીનો કર્જ પણ ધ્યાનમાં લેવો જોઈએ આપણે.
અને પછી ખર્ચા અનુસાર આપડ જે ક્યા પસંદ કરી શકીએ પછી કેમ જો
બિલકુલ ન કોઈ લોકોને પહાડવાળા પ્રદેશમાં જવાનું પણ પસંદ કરે છે.
ખરેખર અને કોઈ લોકો તો દરિયા ટિનવારે જવાનું પણ પસંદ કરે છે.
હા અને કોઈ લોકો ધાર્મિક સ્થળો પણ જવાનું પસંદ કરે છે
અને કોઈ લોકો તો ઐતિહાસિક જગ્યા જોવામાં એકદમ રસ્
હા એટલે જ ભારતમાં તો ઘણી સુંદર જગ્યાઓ છે.
બિલકુલ બિલકુલ જમા તમે જોઈ શકો કે ઉત્તર ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત ને છેલ્લા પશ્ચિમ ભારત બધા અલગ અલગ છે,
એકદમ સાચી વાત ને દરેક પ્રદેશની એક અલગ જ બોલી હોય છે,
હા જેમ કે ત્યાંનું ભોજન પણ એકદમ અલગ જ હોય છે,
હા, અને મુસાફરીથી આ બધી વસ્તુ ની એક ઓળખ પડે છે,
બિલકુલ બિલકુલ અને કુટુંબ ના મોટા સભ્યો બાળકોને માર્ગદર્શન પણ આપી શકે,
ખરેખર ને બાળકો મોટા સભ્યો પાસેથી ઘણું શીખવા મળે છે,
એ મુસાફરીમાં એક બીજાની બી સંભાળ પણ લેવાની જ
હા, અને તમે જોુવઓ કે બધા સાથે હોય તો સુરક્ષા પણ વધી જાય છે,
ખરેખર અને સાથે ભોજન કરવું એ પણ અલગ જ આનંદ છે,
હા, અને તમે જોવું જ હશે કે આજકાલ તો મુસાફરીમાં ફોટો લેવાની પણ એક પરંપરા જોવામાં મળે છે,
એકદમ સાચી વાત છે, તો ઓટો યાદગીરી તરીકે રાખી શકીએ, આપણે એટલે
એકદમ સાચ વાત ને કોઈ વખત લાંબી મુસાફરી ટ્રેનમાં બી કરી શકાય,
બિલકુલ બિલકુલ અને એની મુસાફરી ઘણા લોકોને ગમતીલી હોય છે.
અને તમે બીજી સાઈડ જુવઓ તો બસની મુસાફરી પણ સરળ હોય છે,
એકદમ પણ હવાઈ જઝડજથી ઓછો સમયમાં દૂર આપણે પહોંચી શકીએ
હા એ તો છે જ પણ પોતાની ગાડી હોય તો ઈચ્છા મુજબ રોકાઈ શકાય,
એકદમ સાચી વાત છે પણ જોઈ શકો કે ગાડી ચલાવતા નિયમ નું પાલન આપડ કરું છું
ખરેખરે મુસાફરમાં સમય હોય છે,
બિલકુલ બિલકુલ સમયસર નીકળવાથીતા થતી નથી
બિલકુલ ને મુસાફરી કરતા પેલા જરૂરી વસ્તુ સાથે લેવાની પણ હોય છે.
એકદમ-એકદમ અને એમાં કપડા દવા અને જરૂરી કાગળ સાથે જ રાખવા પડે હવે,
અને પાણીની બોટલ પણ સાથે રાખવી જોઈએ.
એકદમ-એકદમ ને ખાવા માટે હલકા નાસ્તો, મલી જવાય આપડા થી.
હા અને કોઈ જગ્યાએ હવા ઠંડી હોય તો કઈક ગરમ કપડાં પણ લેવા જુએ.
એ બી છે અને આપળે ત્યાં ગરમ કપડા સાથે લઈ જઈએ તો અમુક જગ્યાએ વરસાદ બી પડે છે.
ના એ તો તમે બો જ સારી વાત કય અને મુસાફરીમાં સફાઈનું પણ ધ્યાન રાખવું જુએ
એકદમ-એકદમ અને કચરો ક્યાં પણ ના નાખીએ આપડે ધ્યાન રાખવું પડ.
એકદમ સો આના સાચી વાત કય તમે ને પ્રકૃતિને નુકસાન ના પહોંચાડવું જુએ.
એકદમ-એકદમ ને એમાં વૃક્ષો અને ફૂલોને તો બચાવાચ પડે આપળે.
હ. હા અને જાનવરોને પણ પરેશાન ના કરવા જોઈએ.
ખરેખર એમાં એ રીતે આપડી જવાબદારી પૂર્વક આપળે મુસાફરી કરવી જોઈએ.
બિલકુલ ને કુટુંબ સાથે મુસાફરી થી પ્રેમ અને એકતા પણ વધે છે.
ખરેખર ને બધા સભ્યો વચ્ચે સારી સમજન ઊભી થાય છે.
બિલકુલ ને તેમાં બી કુટુંબના નાના મોટા બઝ ધાને મનોરંજન મલે છે.
બિલકુલ-બિલકુલ અને એના સાથે-સાથે જ્ઞાન પણ .
હા અને આ કારને કુટુંબ સાથે મુસાફરીનું મહત્ત્વ એક ઘણું મોટું છે.
બિલકુલ અને એનાથી જીવનનું વધુ રમકીન અને અમન મઈ બના છે.
તો આ તો આપડે બહુ સરસ વાત થઈ તો ચાલો હવે આપડે કુટુંબ સાથે મુસાફરીની આગળ વાત કરીએ
બિલકુલ-બિલકુલ એ વિષયમાં ઘણી બધી વાત શકે એવી છે.
હા મુસાફરી કરતા સમય બધા સભ્યોની જરૂરિયાત અલગ જ હોય છે.
હા અને તો કૈય નાના બાળકો માટે રમકડા કે પુસ્તકો લઈ જવાના ઉપયોગી બો બને છે.
હા અને આપળે વૃદ્ધ સભ્યો માટે આરામનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
બિલકુલ-બિલકુલ અને તેમના માટે બેસવાની અને સારી વ્યવસ્થા હોવી જોઈએ.
હા અને મુસાફરી દરમિયાન ભોજનની પણ યોજના કરવી જોઈએ.
બિલકુલ-બિલકુલ ને આમાં સમયસર ભોજન મલે તો શરીર તુમ તંદુરસ્ત કરે
બિકુલ નહી કોઈ વકત ઘરથી બનાવેલું ભોજન સાથે લઈ જઈ શકાય
એકદમ સાચી વાત છે તમારી અને તેથી બહારનું વધુ ખાવું ના પડે આપડે
હા મુસાફરીમાં એકબીજાને મદદ કરવી એ બહુ સારી આદત છે
ખરેખર ને સામાનો આપવામાં બધાને સાકાર હોય તો સરળતાથી હતી જ
એકદમ અને કેટલાક લોકોને સવાર જલ્દી નીકળવાનું બહુ પસંદ છે
બિલકુલ બિલકુલ પણ સવારે વાતાવરણ શાંત અને એકદમ તાજગી ભરેલું હોય છે
હા અને રસ્તા ઘણા સુંદર દ્રશ્યો જોવાવામાંે મળે છે.
નદીઓ અને હળો પણ મન શાંતિ આપે છે.
હા અને કોઈ જગ્યાએ મોટા બગીચા પણ હોય છે.
ખરેખર નને તે્યાં લોકો ચાલવા અને બેસવાનો એકદમ આનંદ મળ્યા છે.
હા અને કેટલાક શહેરોમાં. તેમને બજાર માટે એકદમ પ્રસિદ્ધ હોય છે.
બિલકુલ બિલકુલ અને ત્યાં. સ્થાનિક વસ્તુ ખરીદવાની તક મળે છેને.
હા અને ક્યાંક જગ્યાએ તો હસ્તકલાની વસ્તુ પણ ઘણી સુંદર હોય છે. હ.
અને તમે જો કે તે વસ્તુ સ્થાનિક લોકોની મહેનત. દરસા.
ખરેખર ખરેખર આજે આપડે. આ કુટુંબિક મુસાફરીના વિષય બહુ. વાત કરીને ખૂબ જ ગમી એકદમ રાસપ્રદ વિષય હતો આ તો.
બિલકુલ બિલકુલ મને બી ખૂબ જ મજ આવી ાર છે વાત કરના.
તો ચાલો આપણેે એક નવા વિષય સાથે જરૂરથી મળીશું.
હા મળીશું.